પછે એ સિક્સ - કેવા છે મજામાં ને?
હા એકદમ મજા જાય શ્રી ક્રિષ્ન તમારા ઘરે બધા કેવા છે મજામાં?
છે.
એકદમ મજામાં આજકાલ તો બધા મજામાં જ છે ને હું પણ હમણા તો ઘરે જ છું એટલે કે બે એક વર્ષથી ઘણ જ છું કારણ કે ખેતી પર વધારે ધ્યાન છે જેથી કરીને હણા તો ઘરે છે તમે શું કરો છો હમ ઘરે જ છો ખેતી કરો છો કે પછી જોબ કરો છો?
અ અમે બંનેઓ ઘરે છે ખે પણ કરીએ અને જોબ પણ કરીએ. અને બિઝનેસ પણ થોડો ઘણો એમ એટલે થોડું ઘણું એમ બધું જ એમ એટલે થોડો ઘણો બધું ન અનુભવ છે.
બરાબર એ તો એ જ છે. ખેતીમાં ખેતીમાં પણ ઘણો બધો લાભ છે પરંતુ ખેતી ખૂબ સાવ એટલે સાવચેતી રાખવી જોઈએ ખેતીમાં કારણ કે સમયસર દવા આપવી જોઈએ અને સમયસર એમને કયા સિઝનમાં કયું ફળ પાગે છે તે પણ આપણે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આપે આ આપડે આવું ચોમાસ નું સિઝનમાં ગમે તે ફળ રોપી દે કે કોઈ પણ શાકભાજી રોપીએ તો નુકસાન થઈ જાય તે આપણને આપડે જાણી જઈને નુકસાન થય એવું થઈ જાય છે જેથી કરીને આપણે ખેતી કરીએ છે તેની જાણ હોવી ખુબ જરૂરી છે તમારે કેવું માનવું છે.
હા તમારી વાત સાચી કે અમે પણ એવી જ ખેતી કરીએ પેલા અમે પ્રોફિટ પ્રમાણે ખેતી કરી કેમ કે અમે મરચાંની વધારે ખેતી કરીએ આ મરચામાં પ્રોફિટ ખુબ જ વધુ હોય છે. અમારે કલમ છે તેમાં પણ દવા ના છટકાર ખુબ જ જોવે છે અને મરચા ના મરચાઓમાં તો પણ ખૂબ જ સટકા જોએ છે અઠવાડિયે અઠવાડિય સટકા જોએ અને તેના લીધે મરચાં ખૂબ પાકે છે અને પ્રોફિટ પણ સારો થાય છે અને મરચા સિવાય શેરડી પણ કરી લે છે તેમાં પણ એમ પાણી વધારું જોઈએ પાણી ખુબ જ જો અમે અમે પેલું રો હાઉસ બનાવેલું છે એટલે તાપ તાપ પણ નહી લાગે એટલે ખેતી ખુબ જ સારી થાય છે તમારે ત્યાં કેવું છે.
અમારા તા ખેતી તો અમે ખેતી જ કરીએ છીએ તમને કીધું કે જ બે વર્ષથી હું ખેતી જ કરું છું પહેલા જોબ કરતો હતો પરંતુ જમાં એટલું બધું અમને મળી એટલે મને મળી ન રહેતું હતું અને મને પણ પોસાતું ન હતું જેથી કરીને મને એવું અમુક જણાએ સલાહ તું ખેતી કરશે તારે આટલી બધી જમીન છે તો તેમાં તું સારું પ્રોફિટ કમાઈ શકે છે અને ખૂબ તારા ધનપલાાભ પ્રાપ્ત થાય છે અને ખૂબ સારું કમાશે આથી કરીને હું બે વર્ષ એટલે કે નોકરી છોડીને ખેતી પર ધ્યાન આપ્યો અને અમુક જગ્યા હું શેર તો અમુક જગ્યાએ મકાઈ રોપતો અને અમક ઘરની બાજુમાં શાકભાજી નાની નાની શાકભાજી રોપએ તેના કારણે આવી શાકભાજી ન સારી રીતે ઉછેર કરું અને તે સારા જ્યાં ભાવ આપે વેપારી હો ત્યાં એમને આપી દઉ જેથી કરીને મને સારો લાભ પ્રાપ્ત થાય છે. આ થી ખેતી પર -
હા તમારી વાત સાચી છે. વાત સાચી છે કે તમે ખુબ સારી ખેતી છે કઈ કઈ દવાનો છટકાર કરો છો અને કેવાક પ્રકારની ટપક પદ્ધતિ કે કયા પ્રકારની તમને ખેતી ના અનુભવ વધારે છે હું પણ કરું છું. પણ હવે પ્રોફિટ પ્રમાણે ખેતી કરીયે તોમે બધા જ પ્રકારની કર એટલે થોડુંક કેવા.
એમાં તો એવું જ છે કે ખેતીમાં તો તમને જણ ખેતી એટલે વાતાવરણ ઉપર ડિપેન્ડ હોય છે જેથી કરીને અમુક વાર લાભ પણ પ્રપ્ત થને નુકસાન પણ થાય છે ગમે તેટલી દવા છડ તો પણ તેને અસર કોઈ વાર નિષ્ફળ જ જાય છે આથી કરીને પાક નુકસાન તો થાય જ છે પરંતુ ત તો સારું રહે તો શાકભાજી ખુબ સારી રહે અને ખુબ સારો એવો પાક એટલે કે પાક આવે છે અને સારું એવ પ્રોફિટ થાય છે પરંતુ આમાં દવા તો એજ છે કે જે એવી ઓનલાઈન પણ સર્ચ કરું કે જેના કારણે એટ કયા ફળમાં કયા શાકભાજીમાં કઈ આવી શેરડી છે કે પછી મકાઈમાં કયા પ્રકારની દવા છાંટવી જોઈએ એ ઓનલાઈન દ્વારા એટલે કે હું ખુબ આવી માહિતી મેળવી રહ છું અને તેના દ્વારા બધા ફળોમાં આવી બધી છાટ આપું છું અને સમયસર છાટ પણ આપ એ કારણ કે કયા એટલે કયા ટાઈમ પર કઈ દવા આપવી જોઈએ એ ખુબ જરૂરી છે જો આપડે દવાવામાં જો ભૂલ કરી હોય તો પછી શાકભાજી એટલે કે એ પાકી જાય છે અને તે ખુબ સારી ઉંઘતી નથી અને તે આખો પાક ફેલ જ જાય છે. જે કરીને નિષ્ફળ જાય છે જેથી કરીને આપણને નુકસાન ખુબ થાય છે તમારે એવું કઈ થય છે કે એટલે દવાઓમાં છટવામાં ભૂલ પડી ગઈ જેના કારણે તમારા પાકને નુકસાન થયું હોય.
હા, હા તમારી વાત સાચી છે, કે અમારે ત્યાં પણ એમ મરચામાં ખુબ એવી ખોટ જાય છે, કેમ કે અમુક ટાઈમ અમ તો રો આવશે એટલે કઈ તાપનો પ્રોબ્લેમ તો નહી પણ, પણ અન્ય સુવિધા દવા છોડવા મરી અને તેના લીધે ખુબ મોટો એવ નુકસાન થાય છે, અ તે અમને પોસાય રહેતો નથી, અમારે ત્યાં શેરડીમાં પણ એવું થયું, આગલા વરસે કે ત્યાં રોહ આવશે એવું નથી પણ તેને વરસાદ વરસાદ વધુ હોવાના કારણે સીડી વધી હોય ગઈ, તે તેના લીધે અમાને નુકસાન ખુબ જ ગયું, અમુક ટાઈમ પ્રોફિટ કવર થઈ જાય છે અમુક ટાઈમ મરચા ખુબ જ સારા થાય છે, એટલે અમે પૂરા ડિપેન્ડ મરચાં પર જ છે, બીજી અન્ય ખેતી ખેતી એમ તો કલમ છે તેમાં થોડું ઘણું થાય તમે વધારે પ્રકારની ખેતી કરો તો એટલે તમને વધારે નોલેજ હશે ખેતી નું.
હા એ તો છે જ હું ઘણા પ્રકારની ખેતી કરું છું અને હું જા જ સમજ્યો છું અને ઓનલાઈન દ્વારા પણ મને ખુબ સારી માહિતી મળી રહે છે, જેથી કરીને હું જાતે જ એટ જાતે જ આવી બધી ખેતીઓ વિશે જાણકાર રાખું છું અને, કયા પ્રકારની ખેતી કયા સમયમાં કરવી જોઈએ કયા ક્યારે એ કરવી જોઈએ અને કયા, કઈ કેવી જમીન પણ કરવી જોઈએ કારણ કે જમીન પણ સારી ફળદ સારી હોવી જોઈએ જેના કારણે આપણું પાક જે કરે તે ખૂબ સારો નીકળે, એ તો એવું જ છે તમારામ ખેતી માટે તમે જાણો છો કે ખેતી ખેતી પાણી વિના શક્ય નથી, આ પાણીની સગવડો ખૂબ જરૂરી છે કારણ કે ખેતરે જો આપણે, પાણીની સુવિધા બરાબર ન હોય એટલે કે અમુક એક એક જ ટાઈમ પાણી મળતું હોય અને તે જ ટાઈમે આપણે એટલે એક જ ટાઈમ મળે તો એ પાક માટે ખૂબ સારું ન કરે કારણ કે પાકને જીવાને સારું ફળ આપવા માટે એ સારું પાણી ખુબ જરૂરી છે થોડા થોડા સમય કારણ કે, પાક વિના એટલે પાકને તો સારી રીતે પાકવી છે પાણી જેથી કરીને પાણી હો ખૂબ જરૂરી છે, તમારા ઘર બાજુ કેવું છે પાણીની સુવિધા મળી રહે છે તમારા ઘરે?
હા અમારે ત્યાં પણ ખેતી માટે બોર કરેલો છે, અમુક જગ્યા નહેર છે, અને અમુક વિસ્તારમાં આ વરસાદ પર ડિપેન્ડ છે, એટલે થોડું ઘણું ચાલ્યા કર એમ પાણીની સુવિધા એમ ઠીક છે એમ હારી છે એમ. અમુક કરતા તો એમ, એટલે પાક પણ સારો થાય, અમે પણ એ આઈ સિસ્ટમ હવે વાપરીએ છેએ ખેતીમાં પણ, કે કેમ કે હવે ગૂગલ પરને એવું અમુક સર્ચ મારીએ કે દવા કયા પ્રકારની પાણી કેટલા માત્રામાં આપવા છેે, એથી આપને ખત ઓછો થાય દવા કેટલી માત્રામાં આપવા જોઈએ, કે આ એમ એલ કેટલા લેવા જોઈએ અને કયા પ્રકારની જાતના સોડ તે સારા હોય તેના લીધે અમે ગૂગલ પર ખેતત જી પી ડી પર અમે સર્ચ કરી અનેે વિશે, જાણકારી મેળવીએ છે, છેએ અને જાળવનો છટકાર પરબ કઈ કઈ દવા સાટવી જોઈએ અને કયા કયા પ્રકારનું આપણને કરવું જોઈએ તે ખૂબ જ જરૂરી છે.
હા એ તો એ જ છે જ, અને પાાય આપડે જો ખેતી પર અમારા ઘરે તો બધા ડિપેન્ડ છે તમે તો જોબ પર કરો છો અને ખેતી પણ કરો છો, અને મારા ઘરે તો બધા ખેતી જ કરે છે અને ખૂબ સારી રીતે પણ ખેતી કરે છે, અને અમે ખેતી કરીએ પાક અમે અમુક વેપારીઓને એટલે, અમુક મોટા વેપારીને આપીએ છીએ અને અમુક આવા ગામ ગામમાં જેવા અટવાળ જેવા ભરે છે ત્યાં ના નાના વેપારીઓ આવે છૂટક બજાર, ત્યાં અમેવા થોડા ભાવે આપી દઈએ છીએ અને ત્યાં અમને પણ સારો એવો ભાવ મળે છે. પરંતુ અમે જે ઘણી બધી એટલે સારી એવી ખેતી છેને મોટા પ્રમાણમાં ખેતી કરીએ તો આ મોટા વેપારીને આપવું, જરૂરી છે જેથી કાર તેઓ આપણને ભાવ સારા આપે છે ને, તે ભાવ સારા આપે છે ને એ લોકો આપણને બહ પેલું ડિસ્કાઉન્ટ પણ એટલે ડિસ્કાઉન્ટ ઓછુ છે કારણ કે લોકો થોડા વેપારી ી લે છે, તેથી આપડે એવા સારા વેપારીને આપવું જોઈએ. જ જેથી કરીને આપણને સારો લાભ પ્રાપ થાય. તમે આ જે પાક થાય છે તે તમારા વેપારીઓ એટલે જે, નક્કી છે કે પછી તમે ગમેન્ટ એટલે જે સારો ભાવ આપે ત્યાં આપો છો? કે પછી તમે જે
અમે તો હા અમે તો સારો ભાવ જ્યાં આપે, અને અમુક ટકા અમને પૈસા જયારે ઘટી જાય, ત્યારે અમે ખેતી માટે વેલા પૈસા લાવીએ, એટલે અમારે ત્યા આપવા પડે અમુક ટાઈમ, એટલે એવું બધું રોલિંગ ચાલ્યા ધીરે ધીરે, તેના લીધે ખેતી પણ સચવાઈ રહે અને અન્ય વસ્તુ પણ સચવાઈ રહે, દવા ખુબ જ મોઘી આવે છે તેના લીધે અમે પેલા પેલા માર્કેટમાંથી પૈસા ઉઠાઈ લઈએ, પછી અમે ત્યાં માલ આપ્યો પ એને જ. એટલે ભાવમાં વધ વધારો થાય એક ઘટાડો પણ તાજ આપિએ.
બરાબર એ તો છે જ કારણ કે આપણને સારો ભાવ મળે આપડે એવી ઈચ્છા રાખીએ છીએ, કારણ કે કોઈ પણ આવા ખેતી કરતો માણસ કે આપણને ઓછો ભાવ આપડે વેચી દએ એવું પડે એવું રાખતા નથી, એટલે આપ આપડે વેપારી એટલે માર્કેટમાં જ તો આપણે ઘણા બધા વેપારીઓને ફરવું જોઈએ અને ત્યાં ભાવ કાઢવો જોઈએ, કે કઈ જગ્યાએ સારો ભાવ આપણને આપે છે અનેને ત્યાં કેટલું કમિશન કાપે છે લોકો, એ આપણે ખૂબ જાળવું ખૂબ જરૂરી છે આપડે જો આપડે જો, ઘણો બધોલો લઈ ગયા હોય આપડે કોઈ પણ અનાજ કે કોઈ પણ કઠોર શાકભાજી વેચવા માટે, આ ગમેટે વેપારીને આપ આપી દીધો હોય. પણ એમને સારો ભાવ આપ્યો. પરંતુ આપડણે કમિશન એ કેટલા કાપ્યું છે તે આપણને ખબર નથી, અને તેમાં આપણને માર્ક ખાઈ જાય છે જેથી કરીને. આવું બધું બચવું જોઈએ કારણ કે વેપારીઓ ખુબ ચાલક હોય છે અને તેઓ ભાવ પેલું કરવા માટે ખુબ જરૂરી, અને તે આવા બધા ભાવોને આપણે જાણવું કેટલો કાપે છે કમિશન, તે આપણે ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આપણને સારો એવો ભાવ મળે અને. સારો લાભ પ્રાપ્ત થાય છે એ તો બરાબર જ ને.
હા તમારી વાત સાચી કે, આપણને સરકારી મંડળીમાં પણ ખુબ ભાવ સારો ભાવ આપે છે, અને પેલી અન્ય કંપનીઓ પણ જેઓ શાકભાજી ન પ્રોડક્ટ નો ઇસ્માલ કરે તેઓ પણ સારો ભાવ આપે છે, તેઓ દવા બનાવવામાં કે કોઈ પ્રોડક્ટ બનાવવામાં, કેચઅપ જેમ એવા એવો પણ ખુબ સારો ભાવ આપે છે, અને તેઓ બલ્કમાં સામાન લે એટલે ઘણું સામાન લે એટલે, ભાવ પણ ખૂબ મોટો હોય છે. અને તેવું આ તમારે પણ એવું જો જોડાઈ જેવાનું.
હા એ તો છે જ કારણ કે તમે કીધું તો ખેટી તમે ઘણી બધી માહિતી આપી તમે કયા પ્રકારની ખેતી કરો છો એ તો સારું જ છે. તમે પણ મારા ખેતરમાં આવો અને હું કયા પ્રકારની ખેતી કરો છું તે પણ તમે જાણો, હું પણ તમારા ઘર બાાજુ આવીશ અને તમારા ખેતીની મુલાકાત લઈશ.
હા હા તમે પણ આવો અને હું પણ તમને જો તમને વધારે માણ છે એટલે હું પણ આવું.
હા, એ તો એજ સારું મળે હે ને